હેલો, તમે કેમ છો? હું પણ મજામાં છું. તમારા પરિવારમાં બધા સભ્યો કેમ છે?
મારા પરિવારમાં પણ બધા સભ્યો એકદમ મજામાં છે. હું થોડું ઘરનું કામ કરી અને પછી આરામ કરી રહી હતી. તમે?
હું મારું ભણવાનું બતાવી રહી હતી. પછી હું પણ થોડીક વાર આરામ કરી રહી હતી.
સારું આજે તમે શું જમ્યા?
હું આજે દાળ ભાત અને કઢી અને કઢી જમી. હા કઢી બહું જ સારી હોય છે. શું તમને ખોરાક બનાવો ગમે છે?
હા હું અમુક-અમુક જે સરળ વાનગીઓ હોય છે એ બરા બરાબર રીતે બનાવી લઉં છું.
હું પણ સરળ-સરળ વાનગી ખાસ કરીને ચાનસ તો-તો આરામથી બનાવી લઉં છું. પણ જે મહેનત વાળી વાનગી હોય પાઉભાજી કે કોઈ પણ અન્ય વાનગીઓ એ બનાવવામાં મને મુશ્કેલી પડે છે. એ બનાવવામાં મને કોઈક ને કોઈક લેવી પડે છે.
સાચી વાત છે.
હા એજ સાચી વાત છે.
તમને ફરવાનો શોખ છે કે નહીં?
તમને છે? હું તો છેલ્લે પરિવાર સાથે દરિયા કિનારે ગઈ હતી. ત્યાં અમને ખૂબ જ મજા આવી હતી. તમે ક્યા ગયા હતા ફરવા? હા શાંતિ વાળા સ્થળ ઉપર ફરવાની તો મજા જ કઈ
સાચી વાત છે.
તમને તહેવારો ક્યાં ગમે છે? મને તો દિવાળી બહુ જ ગમે, મને ઘર સજાવવું પણ બહુ જ ગમે.
હા દિવાળી મને ગમે છે. પણ ખાસ કરીને મને નવરાત્રી ગમે છે. નવરાત્રી માં બધા સાથે ગરબા રમવાની મને ખૂબ જ આનંદ આવે છે.
મિત્રો અને પરિવાર સાથે ગરબા રમવાની વાત જ અલગ છે.
સાચી વાત છે.
તમારી સાથે વાત કરીને મને ખૂબ જ આનંદ થયુ
મને પણ ખૂબ આનંદ થયો. હા હા જરૂર.
તમારો દિવસ શુભ રહે. આવજો.
આવજો.